કેમ છે? તું.
સરસ મજામાં. તું કેમ છે?
અરે મેં બી સારી જ છું. કાંઈ કરે તું હમનાં ઘરે જ.
ઘરે જ વરસાદમાં કાં જવાની!
અચ્છા હા બરાબર છે. મેં તને એના સારું કોલ કર્યો કે જે, મેં જવાનો પ્લાન કરેલો બધા કઝિનને બીજા થોડાક ફ્રેન્ડ સાથે. આપણે સાપુતારા નો પ્લાન કરેલો. તો એનું તો કઈ થયું જ નહી? કોઈનો કોઈ જવાબ જ નહી આવે. તો એના સારુ જ મેં તને કોલ.
અરે! હમણાં આટલો વરસાદ છે તો ક્યાં જવાના સાપુતારા આપડે ફરવા?
આપડે તો આવતા મહિના ની વાત કરેલી ને આ મહિનાની.
હા જ. અચ્છા! હા હા પણ મેં તો તૈયાર જ છું. હું તો આવા માટે રાજી છું. પેલા લોકોનું કઈ? જણાવ્યું નહી એ લોકો એ લોકો નો જવાબ.
હા, તો એજ તમે કે કે એ લોકોને પૂછી લે કે કોણ કોણ આવવાનું છે? એને. પછી જાયે. એક ટ્રીપ તો થઈ જાય આપની.
હા યાર! હવે એક વરસાદમાં કથે તો જવા પડે.
હા એજ નહી. આપણી એક ટ્રીપ થઈ જાય કે નહી. હા એટલે એને સ જ મેં તને કોલ કર્યો કે મેં પૂછી લે એમ કે જવાના છે. કે નહી જવાના પછી તમે નહી આવશે તો પછી મેં મારા બીજા ફ્રેન્ડ સાથે પ્લાન બનાવી લઉં
ના હું તો આવવાની છું. મારું તો નક્કી જ છે.
અચ્છા તો બીજું કોણ કોણ આવવાનું છે.
બીજું આયશા આવવાની હતી. ને અફીફા ને નિઘારને બીજું અઝીમ ને રૂમાના
હા ફાતિમા બી આવશેને
ફાતિમાનું તો ખબર નહીં હવે આવતી છે, કે નહીંતે
હા બરાબર ચાલો કઈ નઈ એટલા તો પ્લેન કરે એક કામ કરજો તું છે ને એમના પછી જયાકર રને છે. ને એ ગ્રુપમાં મેસેજ કર કે શું થયું એમ બધા કઈ જવાબ જ નથી આપતા
હા મેં કરીને જઉં ને મેં કરું ગ્રુપમાં મેસેજ કર્યા મેં
હા એ જરાક ગ્રુપમાં મેસેજ કરી પછી મને પાછો કોલ કરીને કે કે શું થયું અવે બધા અડધા વિલસન હેલું કે અડધા સાપુત તારાનું કે અઢા બિલપુડી ન કેહી તો ક જાય
મારો પણ વિચાર એ જ છે, કે સાપુતારા નહીં જઈએ અને વિલ્સન હિલ જાયએ.
અરે લેકિન વિલ્સન હિલમાં શું મજા આવે ટ સાપુતારા તો જરાક સારું બી પરસે તા આપણાથી એક બે દિવસ રહેવાસે વિલ્સન હિલ તો આપણા નજદીકમાં જ લાયગુ એ તો ટ્રીપ બી નહી ગણા છે એ બી આપડે ગોઠવીએ પણ આપડે પેલા સાપુતારા જઈ આવીએ ને પછી એક દિવસનું પાછું વિલ્સન હિલ.
તો કે વિલ્સનહિલ તો આપણેે બધા બાઈક-બાઈક પર જઈએ એમ. ત્યાંના રસ્તા બહુ સરસ અને એમ જોવાનું સારું જરાક એટલે વિલ્સનહિલનું
ચાલે એ પણ એ તો એક જ દિવસમાં પતી જાય ને એ બી આપડે ગોઠવીએ, પણ સાપુતારા આપણે બે દિવસની ટ્રીપ કરીએ કે ની
હા તો ચાલને સાપુતારા પેલા રાખીએ, સાપુતારા જી આવીએ. ત્રણ દિવસ રેયશું ત્યા આપડે
હા અને પછી તેની ટ્રીપ અ એ બધું કરીને પછી આપને વિલ્સનહિલ બી જાયે બાઈક પવેદા
હા એ પછી રાખીયે ચાલ તો
પણ પેલા પેલા લોકોને પૂછી લેેશુ કે, એ લોકોની શું રાય છે. એ લોકો શું કેતા એ આવવાના છે કે પછી નહી આવવાના છે, પછી‌
આવાના જ હતા. એમ તો વચ્ચે આઈશા સાથે વાત થયેલી તો તે પણ કહેતી હતી કે હું બી આવવાની છું, એમ કે મારું તો નક્કી જ છે. એમ કે એ બી
હા બરાબર, અચ્છા ચાલ તો કઈ નહી. એ તો કરીએ આપને પણ કેટલા જણા છે, પછી હોટલનું બધું કરવાનું છે ક રહેવાનું. છે. ખાવાનું બધું કરવા પડશેને એ બધો ખર્ચો બી કરવા પડશે ને?
હા એ પેલાથી અં સોચી-વિચારીને પછી બધા કેવા પડશે ને?
હા એજ તો એટલે મતલબ એક-એક જન નો ખર્ચો કરવા પડશે ને કેમ રહેવાનું, ખાવાનું કેટલો ખર્ચો થાય એમ. એટલે બધા કરી શકતા હોય તે લોકો આપશે. સેમ જેની પાસે પૈસા હશે. તે લોકો એમ
હાઅઅ- એમ તો બધા તૈયાર જ છે.
હઅ કઈ નઈ તો પણ આપડે પછી સાથે મળીને પેલું અત આખું બજેટ તૈયાર કરવા પડશે ને?
હા -એ ભી છે. કઈ ની મેં પહેલાં ગ્રુપમાં મેસેજ કરું. બધા એને પૂછી લે એમ કે કોણ કોણ આવવાનું છે ને આવી આવીવી રીતની વાત છે. તો બધા અગર તૈયાર હોય બધા રાજી હોય.
હા.
તો -ઓ-બધા ઘરમાં પૂછી લે પેલા અને પછી આપણે બધા મલીને એક સાથે પ્લેન કરી લઈએ કે શું છે ને શું નહીં.
હા ને તો એક કામ કરીએ પ્લેન કરવા સારું મારા ઘરે આવ્યા કરો બધાને તો
હા તો એવું જ કરીએ ને મેં બધા એને કહી દેવ ગ્રુપમાં મેસેજ કરું કે હું મેરાના ઘરે મળવાનું છે. તો આવી જવો.
હા તો એક કામ કરો ને, રાતના બધા મારા ઘરે આવ્યા કરો આપને ત્યા બેસીને સારી રીતે વાત કરી લે કે, ક ક જવાનું, ક ફરવાનું, ક રેવાનું?
તો ચાલ ની શ સારું તો તો રાતના પછી બધા એને કહી દઉં કે તારી ઘરે જ આવીને પછી ડાયરેક્ટ બધા સામે સામે જ વાત કરી લેએ.
હા એજ. તમે મારે ઘરે આવો બધા રાતને કેટલા વાગે આવશો તમે?
અ -નવ વાગે આવી એ જમીને પછી. રાતને બધા જમીને ફ્રી થઈ જાય પછી, આવીએ અમે બધા.
ઓકે. તો મેં તમારી રાહ જોઉં તમે આવ્યા કરજો નવ વાગે.
હા આવી જશુ અમે, આવી જશુ.
હા જી ને પછી બધું ડિસાાઈડ કરી આપને પછી હો ટલો બી શોધવા
અ- મે એમ કેહતી હતી. કે આપણે બધા સરખા સરખાં કપડાં પહેરીને જાયએ તો,
અચ્છા હા ચાલે ને અ સારું લાગશે બધું સાથે સાથે
હા આપડે બધા એકસાથ થે ગ્રુપમાં જવાના છે તો સરખું પહેરીએ તો જરાક આમ, આપડે ફોટો એવું લેેશું તો થોડુંક
હા ચાલે ને સારું લાગશે તો એક કામ કરીએ આપને તમે છે ને નવ વાગે મારા ઘરે આવો પછી આપણે કાલે આંપણે કાલે બધું લેવા જઈએ બજારમાં
હા આપડે કાલે જાઈએ સરખું સરખું લઈ આવીએ બધું.
હા બજારમાં આપડે જઈ ને જોઈએ કે સરખું સારું ને બધું લઈ આવીએ નેથી, આપણે જવાના છે એના સારું બી બધું લઈ આવીયે.
હાઆઆ
અને પછી સામા જવાના કેવી જવા એ બધું કરવા પડશે ને તો એ બધ
સાપુતારા તો આપણે એક કામ કરીએ જો વધારે જણા હોય પંદર એક જણા તો પેલી નહીં નાની બસ ટાઈપ આવે. ટ્રાવેલરની -તે કરીને જાય તો બી ચાલે ને તો પછી બે કાર કરી લેવાની.
આ પણ બે કાર માં બધા અલગ અલગ થઈ જાય ને એના કરતાં આપણે એક જ કાર માં સા અહ એક બસ જેવી એમાં બધા સાથે એન્જોય કરતા જાય તે વધારે સારું પડે.
હા તો એમ રાખીએ આપડે
પછી અડધા અડધા આમાં જશે અડધા તેમાં જશે એ મજા નઈ આવે પછી
હા એ બી છે. બધા સાથે હોય તો થોડુંક મસ્તી મજા કરતાં કરતાં પહોંચી જવાય.
હા એજ મેં કેઉ ને પછી વચ્ચે વચ્ચે સ્ટોપ કરતા કરતા જાશુ ને તો જરાક વધારે સારું પડશે.
હા બરાબર
હા ને તો તે જ બધું આપડે નક્કી કરીએ તમે મારા ઘરે આવો ને આપડે પછી કાલનું બજાર જવાનું બી નક્કી કરીએ. ને કેવી રીતે બધું કરવાનું છે. એ બધું જોય અને તો પછી જે ક તે પેહલે વિલસનહિલ જી આવી કા તો પછી સા પુ તારા જીઆવીએ જે નક્કી કરે તે
પહેલા સાપુતારા જઈએ પછી, વિલ્સનહિલ તો એમ બી આપણાથી બાઈક
અચ્છા ઓકે તો તમે મારા ઘરે આવજો આપે પછી બધું કરીએ ડીસાઈડ નક્કી કરીએ બધું બધાને લઈ આવજો જે જે આવવાના છે. તે પછી બધું સાથેમાં લઈને બધું કરીએ ગણતરી કરીએ તે કે કેટલું કેટલું થશે ને પછી કેવી રીતે જાશુંને કઈ પેરસું ને બધું નક્કી કરી આપડે.
હા સારું મે રાતના આવ્યા જમીને પછી.
હા અને તમારા કોઈ બીજા ફ્રેન્ડ હોય તો એ લોકોને બી લઈ આવજો વધારે જણા હોય તો વધારે સારું પડશે.
હા મારી એક ફ્રેન્ડ છે. તેને પૂછી જઉં તે પણ કેહતી હતી. કે તારો કોઈ પ્લેન બને જવાનો ક છે. તો મને કહેજે એમ એ પણ આવશે.
હા તો કઈ નહી. તો એટલે વધારે જણ હોય તો વધારે સારું પડે એમ.
હા તો એ એ આવશે તો એ એ તો પણ, રાતના ઘરેતો નહીં. આવશે પણ એનેમે કોલ પર કહી દેવા એટલે તો પછી જવાના આવશે. ત્યારેજ ડાયરેક આવી જશે એમ
હાતો એક કામ કરજો તુ મારા ઘરે આવીને જે જે ડિસ્કસ થાય ને તેતો એને કહી દેજો બધું ને પછી એશુ કેતે તે કેજો એ રેડી હોઈ તો તો કઈ નહી.
હા એમતોએ આવશે જ મને લાગે ત્યાં સુધી તો એ આવવાની જ છે.
હા ચાલ તો સારું ને મેબી મારાં બે ત્રણ ફ્રેન્ડ છે એમને પૂછી લેવને પછી બધા મળીયે એટલે આપણું જેટલું ગ્રુપ છે. ને એમા આપને સાત જ જણા છે તો પછી સાત જણામા તોની મજા આવે ને એટલે બીજા બધા ફ્રેન્ડનેબી લઈ જાઈએ.
હાતો તો સારું પડે થોડુક ગ્રુપમાં ગયા હોય. તો વધારે જેમ વધારે મોટુ મોટુ ગ્રુપ હોય તેમ સારું અને થોડુક આમ એકલું એકલું જાય તો તેમા થોડોક ડરબી રહે એમ એના કરતા વધારે ગ્રુપમા ગયા હોય. તો બધાએને સારું પડે
હા એટલેજ તોમે કેમ જે જે આવવાના છે, ને એલોકોને બી પૂછી લે કે તમારા કોઈ ભાઈ બહેન યા ફ્રેન્ડ લોકો આવવાના હોય. તો એલોકોને ભી તમે લાવી શકે એમ
હા એ ભી છે.
હમ તો પછી બધું નક્કી કરીએ તમે અ આવો મારા ઘરે મેં તમારી રાહ જોઉં
હા આવશુ અમે બધા મે ગ્રુપમા મેસેજ નાખી દઉં કે જે જે આવવાના હોય આવવા ઈચ્છતા હોય તેલોકો રાતને જમીને પછી નવ વાગે હુમેરાના ઘરે મળીએ
હા પછી આપણે બધુ તો બેસીને નક્કી કરીએ
હા જેલોકો આવવાના હશે તે બધા આવી જશે
હા કઈ નહી તમે આવો આપણેે નક્કી કરીએ
હા
હમ પછી તો બીજે એ એ પેલા એ પ્લાન કરે એ બધુ નક્કી કરે પછી જોઈને આપને બીજેબી કા જઈ શકીએ એમનેતો ફરવાની બોબધી જગા વરસાદમાતો બોબધી જગા છે
હી વિલ્સનહિલ સાપુતારા પછી પેલુ સીદુંમબર કરીને પણ એક અ અંદરથી છે ઘાટ ત્યાં પછી અ પછી આ બાજુ ધરમપુર તે ધરમપુર સાઈડજ ને બધુ આગળ
હા એતે સાઈડ જ પણ એકદમ અંદર થીબી છે ને એકદમ બહુ મસ્ત છે તોબી ફરવાનુ એમ ખબર નહી હવે લોકેશનતો મને પણ તોબી બધા બોજાય એમ તેબજની સાઈટ વધારે પેલુ જંગલ વિસ્તારને એટલે તેબાજની સાઈટ ફરવાનું વધારે સારું એમ
હા કઈ નહી જાશુને આપણે
હા તે હવે બધાના બધા બધાનું એટલેકે બધા જે જે કે તે જોયેને બધા શું કે તે પછી તૈયાર
હા
એજને બેજણ થીતો બેજણથી તો આખુ જવાવાનુ નથી બેજણાથી તો બધાને તૈયાર કરવા પડે
ચાલ તો રાતને મળ્યા
હા મળીએેને તો તમે છે ને આવી જાઓ જો અ ઘર તો ખબર જ છે ને
હા ખબર છે આવી જાશુ
હા ચાલો તો આવી જાજો હોને હા અને અ ઘર માં કેમ છે બધા સારા ને?
સારા છે બધા સારા છે
હમ ચાલ તો કઈ નહી
હા
હા ઓય અગીયાર મીનીટ તો થવાદે હા તો મેં હું કીધું કે, તું યાદથી આવી જાજે ભૂલી ન જાતી.
હા આવી
હા તો કઈ નઈ ચાલો આવી જજો હો ને
હા
તું કટ